નમસ્
નમસ્તી કેમ છું.
બસ મજામાં.
આજે મને એક રસપ્રદ વિષ યાદ આવ્યો. બચેલા ખોરાક નો ઉપયોગ.
બિલકુલ સરસ છે.
આ વિષય ખરેખર ઉપયોગી છે આપણે ઘરે ઘણી વાર ખોરાક બચાવી દઈએ છીએ. હલો
હા હલો મારો અવાજ સંભળાય તમને
સંભળે છે ને અને ઘણી વાર એ સીધો કચરા પેટીમાં જાય છે. મને લાગે છે કે્યા એક મોટી સમસ્યા છે.
બિલકુલ મને યાદ છે કે નાના હતા ત્યારે ઘરે એક પણ રોટલી વડપ્વા દેતા નહોતા.
અમારા ઘરે પણ એવું જ હતું. મમ્મી કહતા કે અનનું સન્માન કરવું જોઈએ.
આજે લોકો પાસે પૈસા વધુ છે. પરંતુ ખોરાક પ્રત્યેની કોઈ કદર કરતું નથી ઓછી થઈ ગઈ છે.
સાચી વાત છે રેસ્ટોરન્ટમાં પણ લોકો ઘણું મંગાવી છે. અને પછી અડધું છોડી દે છે.
મને તો આ જોઈને ખરાબ લાગે છે કેટલાક લોકોને બે વખતનું જમવાનું પણ નસીબમાં મળતું નથી.
તમે ઘરે બચેલી રોટલીનું શું કરો છો.
અમે સવારે રોટલીનોો ચીવડો બનાવીએ છીએ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
વાહ અમે તો રોટલીના લાડવા પણ બનાવીએ છીએ.
રોટી ના રાડવા મને ખૂબ ગમે છે. તેમાં ઘી અને ગોળ નો સ્વાદ અલગ જ હોય છે.
અને બચેલા ભાત નું શું કરું છું.
ભતમાંથી ફ્રાઈડ રાઈસ રાઈસ કટલેસ એ રાઈસ ઢોકળા, પણ બનાવી શકાય
હવે રાઈસ ઢોકળા વિશે હુ, પહેલી વાર સાંભળી રહી છુ.
હા, મારા એક મિત્રની મમ્મી બનાવે છે. બચેલા ભાતનોો સરસ ઉપયોગ થઈ જાય છે.
આ તો હુ, ખરેખર સર્જનાત્મક વિચાર છે.
ખોરાક ફેડપવા કરતા તેનુ તેને નવું રૂપ આપવું વધુ સારું
તમે ધ્યાન આપ્યું છે, કે લગ્ન પ્રસંગ માં કેટલો ખોરાક બગડે છે.
બહુ જ વધુ લોકો, બધી વાનગીઓ રાખવા ચાખવા માંગે છે. પરંતુ પૂરી કરી શકતા નથી.
સાચી વાત છે ખુબ જ બગાડ થાય છે, મને તો લાગે છે. થાળીમાં ઓછું લેવું જોઈએ, અને જરૂર પડે તો ફરી લેવું જોઈએ
આ એક સારી આદત છે. આ રીતે ખોરાક નો બગાડ પણ ઉભો થઈ શકે છે.
કેટલાક દેશોમાં તો ખોરાક ના બગાડ સામે જાગૃતિ અભિયાન પણ ચાલી છે. અને કેટલાક રેસ્ટોરન્ટમાં બચેલો ખોરાક પેક કરવા પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.
તો ખોરાક પેક કરાવા પ્રોત્સાહ આપવામાં આવે આ શું કરો છો.
તમારો અવાજ બઉ કટ થાય છે.
બચો શું કરો છો. હાલો
બચેલા શાકમાંથી, અમે સેન્ડવીચ નું પૂરણ અથવા પરાઠા બનાવી શકીએ કે જે
હા તો મને ખુબ બાળકોને પણ નવી વાગી લાગશે હા, ક્યા બચેલા શાક માંથી શું બન્યું
સાચી વાચી વાત છે. ઘણી વાર સર્જનાત્મક ખોરાક બચાવવામાં મદદ કરી છે.
હુ, પણ એજ માનું છું રસોઈ એક કા છે.
તમે ક્યારે ખોરાક દાન વિશે વિચાર્યું છે.
હા, કેટલીક સંસ્થાઓ બચેલો પરંતુ સુરક્ષિત ખોરાક દરવલતમંદ લોકો સુધી પહોંચાડે છે.
આ ઘરે એક પ્રશંસીનીય કાર્ય છે.
ખોરાક નો ઓછો કરવો એટલે માત્ર પૈસા બચાવવા નહી પરંતુ કુદરાતી સંસાધનોનો બચવા જવા પણ છે.
સાચી વાત ખેડૂતો એક દાડો ઉગાડવા માટે કેટલી મહેનત કરી છે.
એ કદર કરવી જોઈએ
સાચી વાત એ આજની પેઢીને પણ આ મૂલ્ય સમજ જ જરૂરી છે.
હા શાળામાં પણ ખોરાક ના બગાડ વિશેષ શિક્ષણ આપવું જોઈએ જોઈએ
હું સહમત છુ. બાળપણથી આદત પડસે તો મોટો ફેરફાર આવશે
જમતી વખતે જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ
આ એક નાની પણ પરફેક્ટ વાત છે.
બિલકુલ નાની આદતોથી મોટા પરિણામ મળે છે.
સાચી વાત છે. બિલકુલ ના આજની વાતચીત થી મને ઘણા નવા વિચારો આવ્યા છે.
મને પણ બચેલા ખોરાક ને નવી વાનગીમાં બદલવું. ખરેખર રસપ્રદ છે.
ચાલો આગળની વાતમાં બીજી સર્જનાત્મક વાનગીઓ વિશે પણ ચર્ચા કરીએ આપણે
જરૂર આ વિષય એટલો મોટો છે કે ઘણી વાત કરી શકાય.
તો આગળ ચાલુ રાખીશું.
હા ખુશીથી
હવે આપણે બચેલા ખોરાક ના ઉપયોગ વિશે ઘણી રસપ્રદ વાત કરી રહ્યા છીએ રાઈટ
હા અને મને એ વાત પણ ગમી છે. ખોરાક બચાવવો એટલે પર્યાવરણને પણ મદદ કરવી.
બિલકુલ. તમે ક્યારે વિચાર્યું છે એક ગાડી ખોરાક પાછા કેટલું પાણી વપરાય છે.
હા મેં એક લેખમાં વાંચ્યું હતું. કે અન્ન ઉગાડવામાં ઘણું પાણી અને ઉઊર્જા વપરાય છે.
એટલે જયારે આપણે ખોરાક મેળા ફ્રી છીએ ત્યારે આ બધા સંસાધનો પણ સ્ પીડફઈ જઈ છે.
બિલકુલ સાચી વાત. આ દ્રષ્ટિકોણથી જોવું તો ખોરાકનોો બગાડ. વધુ ગંભીર લાગે છે.
મારા એક ઓળખીતા દર રિવા ફ્ર્રીજ તપાસી છે.
ઓહો શા માટે
તે હું પેલા જોઈ લ કે કઈ વસ્તુ જલ્દી વાપરવાની છે અને તેના આધારે જ જમવાનું નક્કી કરે છે.
વાહ આ તો ખુબ જ ઉપયોગી વિચાર છે
હા આથી કોઈ વસ્તુ ખરાબ પણ નથી થતી અને એનો ઉપયોગ પણ થઈ જાય છે.
ઘણી વાર આપણેે વસ્તુ ખરીદીએે છીએ અને પછી ભૂલી જઈએ છીએ.
ખરેખર ફ્રીજની પાછા પડેલી વસ્તુ ઘણી વાર ખરાબ પણ થઇ જાય છે.
મને લાગે છે કે ખરીદી કરતા પેલા યાદી બનાવી જોઈએ.
હું પણ એજ કરું છું યાદી હોય તો જરૂર કરતા વધુ વસ્તુ લેવાતી નથી.
ઓનલાઈન કરિયાણાની એપ્લિકેશનથી પણ લોકો ઘણી વાર વધુ વસ્તુઓ મંગાવી લે છે.
હા છૂટ જોઈએ જોઈને ઘણી વાર જરૂર ના હોય તેવી પણ વસ્તુ મંગાવાઈ લે છે.
અને પછી એનો ઉપયોગ થતો નથી.
અને તમે ભચેલી દાળનો ઉપયોગ ક્યારે કર્યો છે.
હા બચેલી દાળમાંથી દાળના પરાઠા અને દાળ ન હાંડવો બની શકે
દાડ નો હડવો આ તો મને નવો વિચાર મળ્યો.
એક વાર જરૂર બનાવજો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ઘણી વાર રસોઈમાં નવા પ્રયોગ કરવાથી નવી વાનગીઓ મળી જાય છે.
અને ઘરના સભ્યોને પણ નવો સ્વાદ મળે છે.
બાળકો માટે પણ સારી તેઓ નવી વાનગી જોઈને ખુશ થઈ જઈ છે.
હા ખાસ કરીને જયારે વાનગી સુંદર રીતે પીરસવામાં આવે
પીરસવાની રીત પણ મહત્વની હોય છે.
બિલકુલ એજ વસ્તુને નવી રીતે પીરશો તો લોકો વધુ પસંદ કરે છે.
તમે ક્યારે સમુદાય ફ્રીજ વિશે સાંભળ્યું છે.
હા કેટલાય શહેરોમાં લોકો વધારાનો ખોરાક ત્યાં મૂકી શકે છે.
હા જેથી જે ભૂખ્યા ગરીબ જરૂરિયાતમંદ લોકો ત્યાંથી લઈ શકે છે. અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
આ ખુબ ખુબ સુંદર વિચાર છે તમારો
આવા પ્રયાસોથી સમાજમાં સકારાત્મક ફેરફાર થાય છે.
મને લાગે છે કે આપણેે પણ આપણા વિસ્તારમાં આવી પહેલ કરી શકીએ
સરસ વાત કરી આજે આપણે હવે આવાને આવા નવા ટોપિક પર આપણે વાત કરી કરીશું
ઓકે આભાર
ખબર